મારો અવાજ આવે છે?
હા આવે છે.
હા, કેવું ચાલે છે તમારું?
બસ મજામાં આરામની છે. તમારે કેવું ચાલે છે?
બસ એવું છે. મજામાં કોલેજ લાઈફ કેવી ચાલે?
કોલેજ લાઈફ તો ચાલે. બધું જ એડજસ્ટ કરવું પડે. કારણ કે આપડને ખબર જ છે. તમારે કેવું ચાલે?
બસ, મારો પણ સારું જ છે. ચાલતું છે. તો મિત્ર આજે હું તમને આપણી કામ, જીવન અને સંતુલન પર થોડીક ચર્ચા કરવાની હતી. તો શું તમે મારો સાથ આપશો?
હા, ચોક્કસ મિત્ર હું ફ્રી જ છું.
તો આજે આપણે કામ જીવન સંતુલન વિષય પર ચર્ચા ચા કરીશું. આજના ઝડપી યુ માં આ વિષય ખૂબ જ મહત્વનો બની ગયો છે. અન અને આ કામ જીવન સંતુલન, પરિવાર, સ્વાસ્થ્ય, આરામ અને વ્યક્તિગત રસ ર રસ અને રુચિઓ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જીવનમાં માત્ર કામ જ મહત્વનું નથી. પરંતુ પરિવાર અને સ્વાસ્થ્ય પણ એટલા જ મહત્વના છે. તો તમે આ વિષય પર શું કેવા માંગશો.
હા છાચી છે. કારણ કે આજકાલ જીવન એટલું વ્યસ્ત બની ગયું છે. ને કે ઘણા લોકોને પોતાના માટે પણ સમય નથી મળતો. સવારે કામ, બપોરે કામ, સાંજે કામ, કામ કામ કામ અને કામ કામ જ આવી સ્થિતિમાં કામ અને વ્યક્તિગત જીવન વ ચ્ચે સંતુલન જાળવું ખૂબ મુશ્કેલ બની જાય છે. સાચું કઉ તો ઘણા લોકો એવું માને છે કે વધારે કલાકો સુધી કામ કરવાથી જ સફળતા મળે છે. પરંતુ જો માણસ સતત કામ જ કરતો રહે અને પોતાના સ્વાસ્થ્ય, પરિવાર અને ખુશી તરફ ધ્યાન ના આપે તો જીવનમાં અસંતુલન આવી જાય છે. એટલે કે કામ જીવન સતુલ એટલે પોતાના સા વ્યવસાયિક જીવન અને વ્યક્તિગત જીવન વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું. તો તમારું શું નિવેદન છે મિત્ર?
હા મિત્ર તમારી વાત પણ સા ચી છે. કેમ કે આજ આજકાલના ઘણા બધા લોકો સવારથી સાંજ સુધી કામમાં વ્યસ્ત રહેતા હોય છે. કેટલાક લોથુ લોકો તો રજાના દિવસો પણ કામ કરે છે. તેઓ માને છે કે વધુ કામ કરવાથી વધુ સફળતા મળે છે. પરંતુ આપણે આપણા જીવન વિશે પણ વિચારવું જોઈએ. કેમ કે આપણે જે રીતે કામ કરીએ છીએ તો થોડુંક આપણા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ કેમ કે આપણે અમુક વખતે ઘણું બધું કામ કરવાથી આપણે કોઈ તકલીફમાં પણ આવી શકીએ છીએ કારણ કે આપણી જે શક્તિ હોય કેટલું કામ કરવાની શક્તિ હોય એટલું જ કરવું જોઈએ એનાથી વધારે કરી પ એ પણ આપણા માટે કોઈ ફાયદાકારક નથી અને જે રીતે આપણે અમુક લોકો એવું કરતા હોય છે કે ઘણું બધું કામને કામ કર્યા જ કરતા હોય છે તમે કીધું એવી રીતે કે સતત કામને કામ કરે છે પણ એવું ન કરવું જોઈએ શું તમે એવા લોકોને જોયા છે કે જે સતત કામને કામ કરતા હોય
હા જોયા છી અમારા વિસ્તારમાં તો જોઈ જઉં તો ઘણા બધા એવા વ્યક્તિઓને જોયું છે મેં કે સવારે સાત વાગે ઉઠીને બાર કલાક કરતા હોય છે જે સવારે સાત થી લગભગ રાતના નવ દસ બાજુ ઘરે આવતા હોય છે તો એ સારું છે પરંતુ એ સફળતાનો માર્ગ એ જ નથી મળતો ઘરે પણ આપણને સમય કાઢવો જરૂરી છે જીવનમાં કામ ખૂબ જ જરૂરી છે કારણ કે તે આપણને આર્થિક સુરક્ષા અને પ્રગતિ આપે છે પરંતુ સાથે સાથે એ છે કે પરિવાર છે સ્વાસ્થ્ય છે મિત્રો છે અને વ્યક્તિગત ખુશી પણ એટલી જ મહત્વની છે મિત્રો જો આ બધા ક્ષેત્રોમાં સંતુલન જળવાય તો જ જીવન ખરેખર સુખી અને સફળ બની શકે છે આજકાલ ઘણા લોકોને સરે એટલે કે સવારે વહેલા ઘરેથી નીકળી જાય અને રાત્રે મોડા આવે તો એ એમની સૌથી ખરાબ ટેવ છે કારણ કે પરિવાર સાથે સાથ સરહકાર આપી શકાતું નથી તેમના માટે પરિવાર સાથે સમય પસાર કરવો પણ મુશ્કેલ બની જાય છે અને આપણે જોઈએ તો પરિવાર જીવનનો મહત્વનો આધાર છે પરિવારના સભ્યો સાથે વાતચીત કરવી તેમની લાગણીઓને સમજવીું અને તેની સાથે સમય પસાર કરવો ખૂબ જ જરૂરી સાબિત થાય છે મિત્રો જો માણસ આખો સમય કામમાં જ વ્યસ્ત રહે તો સંબંધોમાં અંતર આવી શકે છે પરિવાર સાથે વિતાવેલો સમય માનસિક શાંતિ અને ખુશી આપે છે તો તમે તમને પરિવારની યાદ આવે છે કે નહી મિત્ર
હા મિત્ર તમારી વાત સાચી છે હું મારી જ વાત નહી પરંતુ બીજાની કરું છું કે પૈસા મહત્વના છે પરંતુ તે બધું જ નથી જો વ્યક્તિ પાસે ઘણા પૈસા હોય પરંતુ સ્વાસ્થ્યબ હો તો પરિવાર સાથે સારા સંબંધ ના હોય અને મનમાં શાંતિ ના હોય તો તે સાચી ખુશી મેળવી શકતો નથી અને તમે કીધું એવી રીતે કે પરિવાર ની યાદો તો આપણી કઈ અલગ જ છે કેમ કે આપણે નાનપણથી પરિવાર આપણો જે સંબંધો છે એ સારા જ રહેેવા જોઈએ અમુક લોકો એવા હોય છે કે જે કામના લીધે પોતાના પરિવારને જો પ ના લીધે પરિવારને જતા નથી બસ એ લોકોને પૈસાને પૈસા દેખાય છે અને કામ દેખાતું હોય છે પરંતુ આ પરિવાર સાથેનો એક સાથ સહકાર પણ જરૂરી છે કેમ કે જ્યાં પૈસા કામ નથી આવતા ત્યાં પરિવાર કામ આવે છે કેમ કે પૈસા જ એવું નથી કે જે બધી જગ્યાએ જ કામ આવતું હોય એ કોઈક જગ્યાએ એવું પણ હોય જે વ્યક્તિ પણ આપણને કામ આવે તો એ લોકો જોડે પણ સારા સંબંધો આપણા હોવા જોઈએ અને આપણે જયારે પણ કામ કરીએ તો આપણને ફાયદો થાય એ રીતે કરવો જોઈએ જેવી રીતે આપણે કસરત પણ કરીએ તો એ પણ આપણા ફાયદા માટે હોય છે તો એવી રીતે આપણે કઈ પણ કાર્ય કરવું જોઈએ તો મિત્રો શું તમે એવું જોયું છે કે તમારા બાજુ કોઈ કામકાજ કરતું હોય અને એ પરિવાર પણ થોડું પણ ધ્યાન ના આપતો હોય
હા મિત એવા વ્યક્તિઓ તો હું ઘરના બધા જ રહયા છ અને એને કહું પણ છું સજેશન પણ કહું છું કે પરિવાર સાથે સંબંધ વિતાવવો જરૂરી છે તો કેટલાક વ્યક્તિઓ એવા પણ છે કે જે રૂમ લઈને રહેતા હોય છે પરંતુ પરિવાર સાથે રહેતા નથી તો એ તે દન ખટ છે મિત્ર કારણ કે પરિવાર સાથે વિતાવેલો સમય એ ક્યારેય ભૂલી શકાતો નથી અને બીજું એ છે કે આજકાલ ટેકનોલોજીનો ઉપયોગ ઘણો થઈ રહ્યો છે તો એનાથી પણ જે વ્યક્તિ અ છે એ ખૂબ જ વ્યસ્ત થઈ રહ્યા છે જેમાં ઓફિસ ઘર ઓફિસનુંું કામ ઘણી વખતે ઘરે પણ ચાલુ રહે છે અને બીજું જોઈએ તો વ્યક્તિઓ મોબાઈલમાં ચોવીસ ચોવીસ કલાક લાગી રહેતા હોય છે તો એમાં પણ આપણે સમયની મતલબ જે કામ જે હોય છે એ અટકી જાય છે મોબાઈલને લીધે કારણ કે મોબાઈલ એક એવી વસ્તુ છે ને જે આપણને એવી રીતે લટ લગાડે છે ને કે કામ એટલું બધું સિમ્પલ હોય તે પણ કામ કરી શકાતું નથી તો એ પણ ધ્યાન રાખવું જેવી બાબત છે અને બીજું જોઈએ તો મોબાઈલ છે ઈમેલ છે અને ઇન્ટરનેટના કારણે પણ આવું કામ સરળ બની રહ્યું છે પરંતુ તેની એક અસર એ પણ છે કે કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે ની સીમા ઓછી થઈ ગઈ છે તો શું તમે તમારા વિસ્તારમાં એવું કોઈ ઘટના ઘટી છે કે જે કામના લીધે વ્યક્તિગત સંબંધ નથી કરી શકતા
હા મિત્ર તમારી વાત સાચી છે કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે આખો દિવસ ફોનમાં લાગી રહી છે અથવા ટીવી જોતા હોય છે પરંતુ જે વખતે આ ટેકનોલોજી ન હતી એ વખત હંમેશા એકબીજાની સાથે વાત કરવા માટે તત્પર રહેતા હતા એકદમ આખો દિવસ વાત કરે તો પણ એ લોકોની વાત પૂરી ના થાય અને એ વાત એવી હતી કે સાથે બેસીને વાત કરતા તો આ સમયે તો એવું કશું નથી કારણ કે ઘણા બધા લોકો મોબાઈલમાં અને ટીવી ઉપર ચાલી રહેતા હોય છે લાગી પડતા હોય છે અને પરિવારના સંબંધોથી દૂર થતા હોય છે અને એના કારણે ઘણી બધી પરિવાર અને જે વ્યક્તિ હોય છે એના પર પણ અસર થતી હોય છે તો મિત્ર તમે મને સાથ સહકાર આપ્યો અને તમારી જે પણ હતી ઘટનાને બધું મને શેર કરી એના માટે થેન્ક યુ આભા
હા આભાર